હલો અવાજ અવા છે મિત્ર
હા આવે
શું કરો છો બનવાનું કેવું ચાલે છે
હા
હા આવી ગ
મિત્ર આજે તમે થોડો સમય આપશો તો આપણે રસોઈ એક કળા છે કે નહી તે વિશે થોડી ચર્ચા કરીએ
હા
તો મિત્ર ઘણા લોકો એવું માને છે કે રસોઈ બનાવવી એ રોજનું સામાન્ય છે પરંતુ મારા મત મુજબ જોઈએ તો સ્વાદિષ્ટ પૌષ્ટિક અને સુંદર રીતે ભોજન બનાવવું એ ખરેખરે કળ છે જ જે દરેક વ્યક્તિને સરળતાથી આવડતી નથી અને તેને શીખવા માટે સમય અને મહેનત ખૂબ જરૂરી છે તો મિત્રો તમને કોઈ એવી વાનગી બનાવતા આવડે છે
હા મુંને તો હજુ વાનકીી મેળવતા નથી આવડતું તમને કઈ આવડતું હોય તો
હા મિત્રો હું પણ ઘેરે ક્યારેકલો રહું તો શાકભાજી કે કોઈ પણ પ્રકારની વાનગીઓ હું એકલો જ બના ના ખાય છું અને બીજી બધી વસ્તુઓ પણ મને બનાવવામાં ખૂબ રસ છે
હા દક દરેક વિસ્તારની રસોઈ તેની સંસ્કૃતિ અને પરંપરા બતાવે છે
ઘરનું બનાલું ભોજન માત્ર બે જ નહીિ પરંતુ મનને પણ તૃપ્તિ આપે છે તેને પર જરાક સમજાવશો
એ ઘરની રસોઈ ઘરની રસોઈ નો સ્વાદ જેરા અલગ આવે છે અને આપડણે બહાર જમવા જઈએ તો એનો સ્વાદ જરાક અલગ લાગે છે
હા તમારી વાત તો સાચી છે કારણ કે આપડું ઘરનું તો ઘર ન જ હોય અને બારનું તો બહાર ન જો હોય કારણ કે કોઈ પણ વાનગી બનાવતી વખતે કયા મસાલા ન કેટલો ઉપયોગ કરવો જોઈએ કઈ વસ્તુ ઉમેરવી કેટલો સમય સુધી રાંધવી ભોજનનોો સ્વાદ કેવી રીતે તૈયાર કરવું અને ઘણા બધા હોટેલોમાં તો અલગ અલગ પ્રકારના જેવા મસાલાઓ હોય છે અને ઘરે પણ અલગ અલગ પ્રકારના મસાલાઓ હોય છે તો તેથી સ્વાદ બદલાય જાય છે એટલે રસોઈ ને ખરેખર એક સુંદર કળા તઈ શકાય તો મિત્ર તમે શું કહેશો એ વિશે
હ કેવા માંગુ છું કે આજના આજના જમાનામાં ઘણા બધા લોકો રસોઈ નો ઉપયોગ કરી રોજગાર મેળવે છે બિઝનેસ કરે છે
એનાથી ઘણા લોકોને રોજગારીની આવખો થાય છે
રસોઈ એ ઘણા લોકોને ખુબ ઉપયોગી સાબિત થાય છે
તમે કઈ બીજે જણાવશો
હા મિતિત્ર તમારી વાત સચોટ સાચી છે આજે તો રસોઈ બનાવવાની ઘણી નવી નવી રીતો પણ આવી ગઈ છે કારણ કે મોબાઈલ છે યુટ્યુબ પર જોઈને અને આ બધા સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ પર પણ ઘણા બધા લોકો આ વાનગીઓ બનાવતા હોય છે તેના પરથી પણ આપણને અંદાજ આવે એટલે શીખી જેવું શીખવા મળે છે એ જેના કારણે ઘણા યુવાનો પણ રસોઈ શીખી રહ્યા છે અને નવા નવા સ્વાદ નો આનંદ માની રહ્યા છે તો મિત્રો તમે એવા સ્વાદિષ્ટ વાનગીઓ ખાધા છે ક્યાંય
હા અમે જયારે મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે ત્યાંની નવી નવી વાનગીઓ ખાધી હતી તેમના નામ તો યાદ નહીિ રહ્યા પણ તેનો સ્વાદ જરાક અલગ હ છે તો સારો
હા તમારી વાત તો સાચી છે કારણ કે આપણે નવી જગ્યાએ ફરવા જઈએ કે કોઈ સ્થળે જઈએ તો એ નવું આપણને કઈક શીખવું મળે છે જાણવું મળે છે અને ત્યાંનું ભોજન નવું કઈ ખાવું મળે છે તો એ આપણા માટે પણ એક નવાઈ ની વાત કહેવાય અને મારા મત પ્રમાણે તો હું કહી તો રસોઈ બનાવવાનું કામ માત્ર મહિલાઓનું જ નથી હોતું પરંતુ આજના સમયમાં પુરુષો પણ ખુબ સારી રીતે રસોઈ બનાવે છે મોટા મોટા હા
રસોઈ ખાલી ભૂખ મટડવાનું સાધન નથી પરંતુ એક સુંદર કળા સટી મસાલા સરખી રીતે નાખવા શાકભાજીની પસંદગી કરવી બનાવવાની રીત આ બધું આપડે ધ્યાન રાખવું પડે છે આમાં
સાચી વાત છે કારણ કે રસોઈ એવી એક કળા છે જે કોઈ પણ વ્યક્તિ શીખી શકે જો તેને રસ હોય અને ધીરજ રાખીને તોોજ થોડા થોડા અભ્યાસ કરે તો આપણે કોઈ હોટેલ કે કોઈ કોઈ પણ પ્રકારની દુકાન નાખી અને કમાઈ શકે છે એવું મને લાગે છે તો મિત્ર ત ને એવું કોઈ વાનગીઓ બનાવવામાં રસ છે રસોઈ
હા મને વાનગી બનાવ તો આવડતતું નથી પણ કોઈ બનાવતું હોય ત્યાં જ એને ધ્યાન આપુંશું જરાક જરાક કોઈ બચ્ચીને પૃછી જ સીખે રસોઈમાં કેટલોું કેટલી માત્રામાં મસાલા નાખવા કેટલો સમય ગરમ કરવું ું તાપમાન બધી બાબત નું ધ્યાન રાખવું પડે છે
રસદ એ માણસને સર્જનાત્મકતા બતાવે છે કોઈ વ્યક્તિ વધુ સારું સ્વાદિષ્ટ બનાવી શકે કોઈના બનાવવામાં થોડો સ્વાદ ના હોય એ બધાની અલગ અલગ રીત પર ચાલે છે તે બાબત ન બધું આપડણે ધ્યાન રાખવું પડે છે કે રસોઈને કેવી રીતે બન બનાવવું ગરમ કરવું તાપમાન કેટલું આપવું એ બે બધે બાબતનુંું ધ્યાન રાખવું પડે છે
તમે કઈ વનગી બનાવતા હોય
હા એ તો હું પણ જ્યારે ઘરે હોઉ ત્યારે જ્યારે રોટલી સાથે શક ના હોય તો હું પોતે બનાવી લઉં છું જેમ કે બટાકા છે પછી ભીંડા છે એવી જાત જાતની ઘરેલીુ વસ્તુઓ હું જાતે બનાવું છું મારા માટે અને ઘરના માટે પણ બનાવું છું પણ એનું કક સ્વાદ જ અલગ હોય છે મિત્રો કારણ કે ઘરે આપણે બનાવેલ આપણા માટે જ બનાવેલું એ ખુબ જ ટેસ્ટી લાગે છે અને નહી બીજું જોઈએ તો આજના સમયમાં ઘણા લોકો રસોઈ શીખીને પોતાના નવો વ્યવસાય શરૂ કર્યો છે જેમાં ટીફન સેવા છે કનન્ટન છે પ્રસિદ્ધ નાસ્તો જેના કારણે તેઓ પોતાની આવડત આવકમાં ફેરવી દે છે અને બીજું તો શું કહું કે મિત્રો એક આ જે રસોઈ છે ને એ એક આપણી કળા છે કે આપણને શીખવી જ જોઈએ કારણ કે આપણે ગમે ત્યાં એકલા પડીએ છીએ એકલા હોય ત્યારે આપણે જાતે બનાવીને ખાઈ લઈએ છીએ તો એ શીખવું જરૂરી છે મિત્રો શું તમે પણ એવી શીખવા માંગો છો કોઈ એકાત વાનગી
હું પણ વાનગી બનાવવાનું શીખવા માંગુ છું ઘરે ટ્રાય કરું છું કોઈ કઈ દિવસ બનાઈ જાઉં છું ખાવાનું તમને તો કઈ વાનગી બનાવાની સૌથી વધુ ગમે?
મને તો હું જયારે ઘરે એકલો રઉ છું તું પછી કારેલા પસી જે બટાકા છે એવી બધી વસ્તુઓ મને ખૂબ ખૂબ ખૂબ એટલે ખૂબ જ ખૂબ ગમે છે કારણ કે હા એક એવી વસ્તુઓ છે જેમાં પ્રો ટીન ખુબ વધારે હોય છે. અને જેમાં મને સોયાબીન છે અને ચણા છે એવા બધા ખૂબ મને ગમે છે. તો એવી બધી વસ્તુ મેં જાતે તો પણ ઘેરે કરી લઉં છું. પરંતુ એવી સુંદર કળા એવી શીખી કે સ્વાદ સ્વચ્છતા પોષ્ ટિકતા સર્જનાત્મકતા અને આવું બધું મળે તો રસોઈ બનાવવી એમને એને જાતે બનાવીને ખાવું એક ખૂબ જ સરસ છે. તો મિત્ર તમે શું કેશો?
મ કે માંગુ શું કે રસોઈ માટે એવું પણ કહેવામાં આવે છે કે રસોઈમાં પ્રેમ ઉમેરો સ્વાદ પોતે જાતે આવી જશે. ઘણા લોકો એવું કહે છે કે રસોઈ દિલ થી નીકળે છે અને હાથ સુધીની કળા છે. રસોઈમાં બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ આપડે
તમે કઈ રસોઈને સ્વાદ આવ્યો હોય ને બનાવ્યું હોય તે તેવી રસોઈ કોઈ
હા તો તમે ખુબ જ ઈન્ટરેસ્ટિંગ વાત કરી. કારણ કે જયારે મારા ઘેરે કોઈ હોતું નથી ત્યારે હું જાતે બનાવું છું અને મને સ્વાદ બસ ચૂલ્હા પરથી કાઢો છું ત્યારે જ મને ખબર પડે છે કે એનો સ્વાદ કેવો હશે તો એવામાં એક દિવસે હું જ્યારે પનીર બનાવતો હતો તેમાં મને એટલો બધો સ્વાદ આયવો કે એ એ વાનગી હું હમ્મ હવે નઈ દરરોજ મતલબ ડેઈલી રૂટીનમાં પણ મેં એડ કરી છે પનીર તો એ મને ખૂબ જ ભાવે છે પનીર.
હમ્મ.
તો મિત્ર તમે તમે આટલો સમય આયપો હોય એ એના માટે ખુબ ખુબ આભાર માનું છું.
તમારો પણ આભાર.
હા.